કેમ છે મજામાં?
બસ મજામાં હા તમને બહુ
હા કઈ બાજુ તમા હજાર દિવસથી ભેગા નથી રહયા આપડે
અરે ભાઈ હમણાં તો ફ્રીજ નથી ખતા
હા તેજ કામ મારા કરયો
હા
હા શું કે તમારે ગામડે મજા
બસ બધા મજા માં તમને બધા
બસ અમેજમાંજમાં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
આજે થોડીક આપણે પર્યાવરણ વિશે વાત કરવી છે
હમ તો કરી આજે એ ટોપિક પર વાત બીજું શું હોય
હા કે તમારે ત્યાં ગરમી કેવી છે અત્યારે ઉનાળામાં
હમ અત્યારે તો ગરમી બહુ પડી રહી છે અત્યારે
હ અમારે શહેરમાં તો બહુ જ ગરમી પડે છે
ઓવું છે એમને
હ ગ્લોબલ વોર્મિંગના લીધે અતિશય ગરમી અત્યારે લાગે છે
હા
હમણાં ગુજરાત પોલ્યુશન બોર્ડ નો રિપોર્ટ આવ્યો હતો અપલાસિક ખેતીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક સ્થળે છે. તો ખૂબ જ ચિંતાજનક સ્થળે છે પ્રદૂષણ એમાં થાય છે એવું અત્યારે તો ઓલરેડી આ ગરમી એટલી છે તેની બસ કારમે વૃક્ષો એટલા નથી વાવતા.
હા એ વાત તો તમારી પણ સાચી છે વૃક્ષો તો આપડે વાવવા જ જોઈએ.
હમ્મ.
કે વૃક્ષો આપડે વાવતા નથી તો આ બધું આપને પ્રોબ્લેમ થાય.
હ ક્લાઇમેટ ચેન્જ છે. હ.
અત્યારે આપણે ગરમીથી વૃક્ષો વાવીએ તો આપડણે ગરમી થી પણ બચી શકીએ અત્યારે.
હ.
પછી વરસાદમાં પણ
વરસાદ પણ થોડો વધારે આવે. બધી જગ્યાએ એજ રીતનો સેમ પ્રશ્ન છે. ગ્લોબલ વોર્મિંગના લીધે સરખ ક્યાંય વૃક્ષો સરખા નથી. જંગલ કપાઈ છે એટલા
હા.
કે સરખી જ્યાં વરસાદ પડે છે અહી્યાં એક દારોબ છે્યા નથી આવતો ત્યા કંઈ નથી આવતું.
આપડે એના માટે એક પગલું ભરવું જોઈએ વૃક્ષારોપણ નું.
હા.
વૃક્ષો વાવવા જોઈએ આપડે.
હમ્મ.
તો આ પ્રોબ્લેમ થોડુંક શું વધારે સોલ્યુશન આવી શકે?
પ્રોબ્લેમનું સોલ્યુશન તો આપણે લઈ આવીએ વૃક્ષારોપણ કરીને. પણ હાલ સિટીમાં આપણે જ્યાં જોઈ ત સિમેન્ટની બિલ્ડિંગ બધે પ્રોજેક્ટ્સ એટલા ચાલે છે. તો વૃક્ષો વાવવાની જગ્યા જ નથી રહીશ એક રીતે જોવા જઈ ને તો મહારષ્ટ્ર
તમારી પણ સાચી છે કે અત્યારે સિટીમાં ક્યાંય આપને જગ્યા જ નથી મળતી.
ઘ અત્યારે ગામ લોકો હોય એ પણ શહેરીમાં શહેરમાં વસવા જાય છે. જેના લીધે ગામામડા ઓછા થતા જાય છે અને સામે સિટીનો વધારો થતો હો છે એના લીધે હવે કોઈ પાસે જગ્યા જ નથી કે વૃક્ષારોપણ કરી શકે સરખું બોર રિચાર્જ કરી શકે.
હા.
હલો.
હા અવાજ આવી રહ્યો છે?
હા આવી રહઈ્યો છ છે બોલો.
આપડે એના માટે આપણા ઘરની કઈ અગાસી ઉપર કે બાલ્કનીમાં કે ઘરની આસપાસ આપણે કુંડામાં પણ નાના મોટા છોડ છોડ ઉગાડી સુકીીએ.
હમ વાત તો તમારી સાચી છે. તો આટલું કરવાથી અથવા એક બે વૃક્ષો ઉગાડવાથી કોઈ જાજો ફેર પડશે શું લાગે છે તમને આ વાત ઉપર.
ના ભાઈ કાચો તો ફેર નહી પડે પણ આપડે ધીમે ધીમે શરૂઆત કરીએ તો થોડોક તો ફેર પડશે જ.
હા ધીમે ધીમે બધા શરૂઆત કરે થોડું આગળનું વિચારી તો અમુક ટાઈમ જાય પછી એક વૃક્ષ છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાાઈડ સોંસી પુષ્કળ ઓક્સિજન આપે છે આ તંદુરસ્ત વાત તવા માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે.
આપણે ઓક્સિજન આપતા છોડ. તુલસી, એલોવેરા અને મની પ્લાન્ટ ઘરમાં રાખી શકીએ.
હા આપડે વૃક્ષો તો ઘરમાં વાવવા જ જોઈએ. કારણ કે વ્યક્તિનું કોઈ યોગદાન હશે વૃક્ષો વાવવા માટે. તો થોડોક આપને ફાયદો પણ થાશે એટલા માટે આપણે ઘરમાં થોડાક વૃક્ષો તો વાવવા જ જોઈએ.
બરોબર છે. મને વિચાર ગયમો આ. પણ તમે કીધું તેમ આખો દિવસ આમાં વ્યસ્ત રહો છો. તો તમે કેવી રીતે મારી મદદ કરશો? તમે ક્યારેય ફ્રી ટાઈમ કાઢીને આપણે સ્પેશિયલ આના માટે થોડો ટાઈમ કાઢવો પડે.
હા એ વાત તો સાચી છે તમારી. હું મારી સોસાયટી કે એપાર્ટમેન્ટના મિત્રો સાથે મળીને દર રવિવારે વૃક્ષારોપણ ડ્રાઈવ ચલાવું છું. અમે ખાલી જગ્યામાં આજુબાજુમાં ક્યાંય ખાલી જગ્યા અમને મળે તો ત્યાં અમે દેશે રોપ વૃક્ષો જેમ કે લીમડો વડ, પીપળો એવી એવા વૃક્ષો અમે વાવીએ છીએ. અને એનું યોગ્ય રીતે અમે જતન કરીએ છીએ.
હા તમે જતન કરો છો એ વસ્તુ ખુબ જ સારી કહેવાય. કારણ કે બાકી તો વૃક્ષારોપણ તો અમે પણ અહીંયા કરી નાખી. તો પછી હું જતન નથી થાતું.
ના એ વાત તો પણ સાચી છે તમારી કારણ કે આપડે વૃક્ષો તો વાવી દઈએ પણ એનું યોગ્ય રીતે જતન કરવું એ પણ એ ખુબ જ જરૂરી છે.
હમ હમ આ તો ખૂબ જ સરસ પ્રવૃત્તિ કહેવાય એનાથી સમાજને પણ પ્રેરણા મળે. હું પણ હવેથી મારા જન્મદિવસ કે અન્ય કોઈ શુભ પ્રસંગે કેક કાપવાને બદલે સૌ પ્રથમ એક વૃક્ષ ચોક્કસ વાવીશ.
વાહ! ભાઈ આ જાણીને તો ખુબ આનંદ થયો. જો દરેક વ્યક્તિ આવું વિચારે ને એક એક વૃક્ષ વાવે તો આખા પર્યાવરણની સમસ્યાનો હલ થઈ જાય. એના માટે આપડે બધાએ હહ નિર્ણય તો લેવો જ જોઈએ.
બરોબર તમારી વાત સાચી છે એકદમ. અ આ માણસોને એ પણ સમજાવવું પડે કે ખાલી વૃક્ષ વાવવા થી ફેર નહીં પડે. વૃક્ષ વાવીન પછી એનું જતન કરવું જોશે એનું ધ્યાન રાખવું પડશે. અમુક માણસો વૃક્ષ વાવી દે છે પણ પ છી એની કાઈ પાછળથી કાળજી નથી લેતા નથી એને પાણી પાવાનું. નથી એને ટાઈમસર ખાતર આપતા. આ કાઈ વસ્તુ ધ્યાન નથી રાખતા એના લીધે વૃક્ષ વાવી દીધા પછી પણ એનો અ સારા ફળ નથી મળતું આપણને.
હમ હા ભાઈ. એકદમ સાચો સવાલ સોળની દેખરેખ તો આપણેે વૃક્ષનો ઉછેર મહત્વનનો લાભ છે. હું લોકોને અપીલ કરું કે છોડ વાવો તમે તો તેના ટી બસ સિંચાઈ પત્તી નો ઉપયોગ કરીએ. અને જ્યાં સુધી છોડ તે મોટો ન થાય. ત્યાં સુધી તેની દેખરખ તો રાખવીજ જોઈએ આપ પને નિયમિત સવાર આપને ને પાણી આપવું. ને થોડુંક જતન તો કરવું જરૂરી બને છે આપડું.
હા તમારી વાત સાચી છે. તમારે ત્યાં તપક સિંચાઈ પદ્ધતિ જે રીતના હોય છે એ રીતના આપણે તે વૃક્ષારોપણ કરીને એમાં એપ્લાય કરી શકીએ. જેના લીધે વૃક્ષને સમયસર પાણી મળ માવજત થાય એમ
નો વૃક્ષો પ્રપર આપને એનું પરિણામ મળે.
હા આવનારી પેઢી માટે આપણે હા પ્રાકૃતિક વારસો બચાવવોજ રહીયો. તમારી સાથે આ ચર્ચા કરીને બહુ સારું લાગ્યું.
ચોક્કસ.
મારે આ બાબતે મહાનગરપાલિકા સાથે પણ વાત કરવી છે. જેના લીધે એ લોકો પણ અમારો સાથ આપે. અને બધા ભેગા થઈ અને વૃક્ષક્ષારોપણ કરવાનો સંકલ્પ કરી. અને આજની યુવા પેઢીને એક નવી રાજનીતિ જેના લીધે આપણે ભવિષ્યમાં જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ગરમી. જ્યાં વધારે વરસાદ આ બધું આપણે ઇફેક્ટ કરે છે એ આપણે હજુ એટલું ઇફેક્ટ આગળ જતા ના કરે.
હા ભાઈ આ વાત તો તમારી પણ સાચી છે. જો આપડે બધા સાથે મળીને કરશું.
હમ્મ
પર્યાવરણને પણ જે નુકસાન થાય છે અત્યારે તેમાંથી આપણે બચાવી શકશું અને વૃક્ષા તો કરવું આપણે જરૂરી બને જ છે જો આપ પડે વૃક્ષો વાવશું તો અત્યારે આપને ગરમી થી ફાયદો થાય. વરસાદમાં પણ ફાયદો થાય. આવી ઘણી બધી સમસ્યાઓ જે આપને અત્યારે જોવા મળે છે. એમાંથી ફાયદો થઈ શકે છે. એટલા માટે આપણે વૃક્ષારોપણ કરવું તો જરૂરીજ છે.
ઓકે ચોક્કસ ચાલો આપણું ભેગા થઈને આ બાબતે આગળ વિચારીએ.
ઓકે હા કાઈ વાંધો નહી.